હ
હલો
હલો
મસ્ ક શ્રી કૃષ્ણ
હ કેમ છો
મજા માંની છું તમે કેમ છો
હું પણ મજામાં છો
હર શું કરો છે
કઈ નથી અમે બેઠા છીએ તમે શું કરો છો
એ નથી મેં બી નાયા છે બેન
અચ્છા સ્નાન કરી લ્યો છે
હા ગરમી ઘણી પડે છે
હમ ગરમી તો ઘણી પડ રહી છે તપરી હોય
પરજી વા તઈ નહી
ઘણો આવાજ
અ એ પાસે મમ્મી પાપા બોલ્યા છે કે
અચ્છા
કઈ નહી મે કાલે સાસરે આયા છે એ હવે હ દેલો અબારર કોકામ કીધું હો થોડો ઘણો ટેમ મળ્યો છે
સાસરે તો જઆ જાણું પડશે
હા સાસરે તો જાણુ પડે છે પરિવાર દસેે એક દન વયાજ ન પીર પીર માયને હા જો સાસરામે કામ ઘણો પડ્યો છે હાનુંવ નિનીપટાયો છે એને ઓ મોટા બેન વી વા ડિગ્રી લા રહી હ જો વિને આજ પાછી મેલી વિને ગા વન
હમ બળિયા છે
હમ કઈ પાછો ફોન આવ્યો છે ભાઈ રોજ
હમમ હા ના ર છે હમ
મારી ડિગ્રી હેલેન આવીગ યા
ઓર શું કરો છે
ઓહ કઈ નથી દેખલો કપડા ધોયા છે હવે સોજ્યા થોડું ઘણું આરામ કરલા
હમ પલો છા મા કે તો આજ લાઈટ બી ન આવે ગા છે
થા કે કોની આરી ગ લાઈટ આ
હમ હમ આ કેેવ કે નારી કેઈ
ના ના માને એટી કોની આ
નો બજે આવે ગરમાની તો બે
હ બેે કઈ ખબર નથી અટે કતિ બજે આવેલા લાઈતા હમ હમ
સારું છે
હમ ઓર સુણ જો
તયા ન ઓડ તોું
હમ
તમને શું પસંદ છે.
મને તો ગણી મેં પૂછ રહ્યા છે ખાવાણુ પૂછ રહ્યા છે ગમવાવામાં પૂછ રહ્યા છે.
સબ મે બતા દો આપ તો.
મા તો દ ગુમવામે તો એકલો ફાસ્ટ ફૂડ તો ઘણોય ગમે છે. ભલે વ સ્વાસ્થ્ય તો ઘણું હાનિકારક વહેવે છે પણ ગમે એ હોય છે.
સાચી વાત છે તો બાલકાની દેખન મોટા ન દેખન સબને ગમે છે તો.
સાચી વાત છે પણ અ આજકાલ તો દેખ લો મમ્મી બાુ ફાસ્ટ ફૂડ ખા્યા છે તો ટાબડા ને કઈને ટેવણા
હા
તો આબર તો પછી ખાવ ગીશ નહી જો દેખી દઉં
સાચી વાત છે.
હમ બ શણવ છો.
કઈ નઈ મને દેખો ક્રિકેટ રમો પુસ્તક વાંચવું ઘણું પસંદ છે.
હા. હમ સારું છે માને ગમે છે પુસ્તક વા હમ. પુસ્તક નો તો શો માણે ગણો થઈ ગયો
હમ.
હમ હમ. હ હો સુણો
કઈ ન આવ તો
હમ.
તમે સુનાવો
ઓ તો કઈ સુનાવાથી સુનાવો કઈ નહી મ બેટા હ. હવે તો લોકો આલે પાછો દુસી માસીને વટઈ જાણો છે.
હમ આપે આવું છે મે જા રહ્યા આજ
આજ જા રહ્યા કઈ
હા.
હા ીચસ વાગે જાર્યા છે અચ્છા દોણ જા રહ્યા છે કઈ
હમ.
સારું છે સારું છે તો
તમે સવારે આવો છો.
હા હું પણ સવારી આવે છું.
બડિયા છે
હમ તમે ક કયા દિવસે જાાર્યા છે.
હા
તમે કસે જા રહ્યા છે.
અવાજ નહી આ
અરે તમે કિસ્સે જા રહ્યા છે ટ્રેન થી જા રહ્યા છે એક બસ એક અચ્છા બસ નું જવા છે સારું છે હમ. ઠીક એ બસ નું સફર ઠીક હોય છે હા ભણાઈ તો પૂરી થઈ ગઈ પણ દેકલો બે સોચ રહ્યા છે. થોડો ઘણો કોમ્પિટિશનની તૈયારી કરલા
હ છે સરો.
હમ થોડી ઘણી ડિગ્રી મિલ જાવ તો બાગ નોકરી કરવા થોડી આસાની ભીજ આવે છે.
હમ.
હ બાકી તો દલો નોકરી કોની મીલે છે.
સાચી વાબત છે ત કોલેજમાં ભણો છો ઓનવા
હમ સારું છે કોલેજમાં એ દેખ લો નામ રરેહી ગયા કોલેજેખ બાકી કધું ભણાઈ કોની વહેવે છે એ
સાચચી વા વા છે
હ હમ
નામ તો કોલેજો રાખી આદ તો ગુમ મજ આવે છે એ
સાચી વાત છે આજકાલ તો બાળક એયા કોલે ઘરે તો કેમ જાવ કોલેજ હાર્યા નીકળલી કટેએ. બિચારા મા બાપ ને તો થાય કોની રેવે છે.
સાચી વાત છે એને ફરતા ફરે
હા
હ
હોર સુણો
કઈ નહી ઓર તો. એવા
અને મા મોટા બેેન ઘણા ફોન કર્યા છે.
અચ્છા ઘણા ફણા આ્યા કે
ઘ ફોન આવ્યા મોટા ભાઈના મોટા ભાઈ એ ડિગ્રી રોરી છે એ રીતે
હા.
તો આખે ભડે કોઈ વવય તોમણાને ક દો ને ફોન કરી દે મોટા બહેન છે.
હા કેમ છે. ઓર ગટ જીમી છે ભોજન
જિમીન ડડીગ્રીને સ્નાન કરવાય છે મો કપડાં બદલાય છે.
અલી તો શેખ અમદ છે.
હવે દેખ લોચ્યા થોડો ઘણું રેસ્ટ કરલા.
અમે તો ખાધો નહી છે આજ દ ખાણો.
કા કઈ નાશ તો જીમ લીધો વય છે.
હા આજે વીરા આયા છે તો લઈને આવ્યા ફતેનગર સુધ
અચ્છા તમારો વિરો આવી ગયો.
હા બહાર સ આયા આજ છે.
અચ્છા. કઈ કરે તું મારો વિરો.
કાઇ નહિ હોટલ મે કર કામ કરે છે
હમ સારું છે સારું છે.
હમ
પગાર હ સરસ વેગા છે.
હા ભણે હોયસ કીધી છે જો આ હોટેલ ને.
હમ.
હોર.
તમે શું કામ કરો છો.
કઈને બોલું ને મે કોલેજ જાઉં ભણું છે એમ
હમ સારું છે.
ક્રિકેટ રમો પુસ્તક વાંચો આભાસ પણ આમે મસ્ત રુંમ છે.
હા સારું છે. ઓમ શુણઉ છું
પાર નને દેખો તો.
મારે ડિગ્રી ર સ્સ્કૂલ ખુલ ગયો છે. કઈ મેડમ કો ફોન હર્યો છે સ્કૂલ ભેજો.
હા ભેજો સ્કૂલ ખલ ગયા છે.
હા સ્કૂલ તો ખુલ ગયા પરમે સોચ રહ્યું એક કોઈ ભેજ દેઉ છું. પર એક કોની જાપ આ તો એકને કટ જાણો.
હ કઈ નહી પણ શું ભેચ દીજો.
હા પરસો ભેજની પડે ગયા છે.
હમ.
ર કઈ આરામ કર તો દેલો લાઈટે કો આહી છે.
તે ગોણી આરિ છે.
હમ્મ.
વીજળી ઘણી કટોતી કરવા લાગ્યા એ.
હા ગરમીમાં એ તો ઘણી કટોતી કરે છે.
સાચી વાત છે.
હમ્મ.
એ આપણા જો ગરમી નું દેખ બે હાલ લઈ જવા આપે તો.
સાચી વાત છે. એે કટોતી કરે તો દૂસરા મોસમ ગ લેે તો એ વાત થોડી ઘણી ભેજા પર ગરમી મે દિનભર બિચારા ગરમી હૈ તબતાઈ રહેેવો લોક
સાચી વાત છે.
હમ્મ. ઓર શુંણવજો.
કાઈ નથી એવો તો.
ઓ તમારે તમારે એટલે પાણી પડ્યો છે.
નહી પડ્યો છે. ઘણી ગરમી પડી છેટ પાણી નહી પડ્યું છે કાલે ક મોસમ થયો છે.
હમ્મ.
તો પાની ની પડે છે.
હા આ ભી કાલ મોસમ ભી થયો છેને હલકી હલકી બૂદ પડી બી છે વાણીથી. પણ જદા તો કોઈ ન ભરશો. હમ્મ હલકી હલકી પડી છે એટલે.
મડી અક્ષરા.
હમ્મ, સારું છે.
તારું છે એવા, આજુ.
હા તમે પણ આવજો.
હા હા જરૂર.